રોમ
હા મિત્રો નમસ્કાર મિત્રો.
નમસ્કાર જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે છે ને આપડે એવા નવા ટોપિક ની વાત કરવાના છે. જે આપડા ઘરમાં દરરોજ થતી હોય છે. તો આજે આપડે એ ટોપિક પર વાત કરવાના છીએ કે રસોઈની એક કળા તો મિત્રો આના વિશે તમે સમજાવશો જરા.
હા મિત્રો તમારો ટોપિક ખુબ જ સરસ છે કારણ કે મિત્ર જે તમે રસોઈની કળા વિશે છે કીધું ત્યારે તો મને મને ખૂબ જ મને જે મને જે ખૂબ જ ગમતી વાનગીઓ વિશે મને ખૂબ જ ખાવાનું મન થયું હતું કારન કે રસોઈ એવી કળા છે, મિત્રો જે બધા પર હોતી નથી એના માટે આપણે જાતે જ ટ્રાય કરવું હોય છે, અને મિત્ર બધાની જ રસોઈ બનાવતા આવડવી જોઈએ ઘરે આપણા મમ્મી મમ્મી કેટલી સરસ રસોઈ બનાવતી હોય છે. એ જ રીતે મિત્રો આપડે જાતે પન પ્રયત્ન કરવા જોઈએ કે આપણે પન સારી એવી રસોઈ પન બનાવી શકીએ છીએ. તો મિત્રો રસો રસોઈ એક કળા એટલા માટે કહેવામાં આવી છે, કે જો મિત્રો આપણે જાતે આપણે ધીરે ધીરે કરીને કોઈ પણ આપણે કાર્ય કરીએ ને તો આપણે મિત્ર એના આપણે છ ટકાય આપણે આપણે એ સાચું પડી જાય અને આપણે ધીરે ધીરે આવડી જાય અને મિત્ર ખાસ કરીને જે વાત છે, કે રસોઈ એ કળા છે. રસોય બનાવાની તો મિત્રો રસો રસોઈ જે રસોઈ બનાવવાની મિત્રો કળમાં મ ખાસ જણાવું તો આપણે પેલા સમજવું જોઈએ કે કઈ વસ્ત સ્તુ ક કેટલી લખવાની અને કઈ રીતે બનાવવાનું એવી બધી પ્રક્રિયા જે એને મસાલાઓ છે. અને એની જે રેસીપી છે, એ આપણે પેલા સમજવી જોઈએ. ત્યારબદ જ આપણે આગળ કરવું જોઇએ જે બનાવવાનું હોય એમાં પણ પેલા આપણે એની રેસીપી યાદ રાખવી જોઈએ કે તેલ લખ્યા બાદ આપણે કઈ રીતે એમાં કરવાનું ને કયા રેસીપી લખવાનું તો મિત્રો તમે પણ થોડી માહિતી આપશો
હા મિત્રો હું તમને સમજાવી શકું કે રસોઈ વિશે એનાથી થોડું ઘણું વધારે તો આપણે વાત તમે વાત કરીએ એકદમ સાચી અને સારી છે. તો વાત કરીએ રસોઈ એક કોળાની તો મિત્રો તમે જોયું જ હશે કે અમુક અમુક હોટેલમાં અમુક એવી લેડીસો કામ કરતી હોય. અમુક જે્સ કામ કરતા હોય એ લોકો ના હાથમાં એક એવી કળા હોય જે આવી કસ્ટમર એમને ખવડાવે એટલે કસ્ટમર નું દિલ જીતી લે એવી કળા હોય છે. જે રસોઈ બનાવતું હોય એ લોકોના હાથમાં એક એવી કળા હોય કે જે ગ્રાહક આવીને એ ખાતું હોય એ લોકો ન મન એ લોકો જીતી લે તો મિત્રો આપણેે વાત કરી કે જે ખાવાની બાબત આપડા તમે વાત કરી કે મમ્મી બનાવે એ મમ્મી ના હાથ નું બી આપણે એટલું સરસ લાગે આપણને કે આપણા દિલમાં લાગે એવું તો એક એવી કળા છે, જે ખાવાનું બનાવવાનું એક એક જે એક એવું છે જે બહુ જ અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે, આપણા લાઈફનું એક એવું પર્સન બની જાય કે બૌ જગત્યનું ને બીજી વાત કરીએ કે મેં હોટલો જોયા છે. અને માં આપડે જે છીએ કે એવી વસ્તુઓ થાય જ્યાં આપડે બીજી દુકાન તો નઈ એજ દુકાન માં જઈએ હ ત્યાંનો જ સારું છે આજ સારું છે. તેજ સારો છે આમ કરીને આપણે જતા હોય છે તો રસોઈ એક એવી વસ્તુ બની જાય કે જીવનભર પેરણા એક આપણ ને એવું થાય કે બીજા હોટલમાં તો નઈ જઈએ એ હોટલ આપણને ગમે તો મિત્રો આના વિશે થોડું ઘણું તમે સમજાવો
હા મિત્રો ચોક્કસ રસોઈ માત્ર ખોરાક બનાવવાની પ્રક્રિયા નથી મિત્ર પરંતુ તેમાં સર્જનાત્મક સ્વાદની સમજ રંગરૂપની ગોઠવણી અને પ્રેમનો સમાવેશ પણ થાય છે જેમ કલાકાર પોતાની કલાથી સંજય કૃતિ બનાવે છે મિત્ર તેમ સુંદર રસોઈ બનાવવા માટે બનાવનાર વ્યક્તિ વિવિધ સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને આકર્ષક વાનગી તૈયાર કરે છે મિત્રો ને ખાસ કરીને મિત્રો રસોઈમાં મસાલાનું પ્રમાણ સમયનું આયો જન પછી વાત સજાવટ અને નવીનતા ખૂબ જ મહત્વ ધરાવે છે સારી રસોઈ શરીરને પોષણ આપે છે મિત્ર અને આનંદ પણ એટલું જ આપે છે. અને ખાસ કરીને મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે આપણે જે પણ રસોઈ બનાવીએ તેમાં આપણે અલગ અલગ જે મસાલાઓ હોય છે એનો મિત્રો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને આપણે જય્યારે પણ મિત્રો લગ્નમાં જઈ ત્યારે આપણને ત્યાં પણ મિત્ર આપણને ઘણી બધી એવી નવી નવી વાનગીઓ ખાવા મળતી હોય છે. તો મિત્ર હું તમને હજુ પણ ઘણું બધું સમજાવવા માગુ છું કારણ કે રસોડામાં મિત્ર આપણે જયારે પણ જઈએને ત્યારે આપણે જે વાનગી હોય છે એમાંથી મિત્રો કેટલી એવી જે જે મસાલા હોય છે એ આપણે ખુબ જ ફાયદાકારક છે જેમ કે મિત્ર હળદર ને જયારે આપને વાગેલું હોય કે આપણને સોજો આવેલો હોય મિત્રો ત્યારે આપણા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે અને મિત્રો હું તમને એ કહેવા માંગુ છું કે રસોઈ એ એવું છે કે એમાં સ્વાદ હોવો જોઈએ અને જેમ આપણે ગુજરાતમાં મિત્રો ઘણી બધી જગ્યાએ જે રેસ્ટોરન્ટ હોય છે તે મિત્રો ગુજરાતી ગુજરાતી ઠાઈ વિશે તો તમે સાંભળેલું જશે તો ગુજરાતી ઠાઈ એટલી ફેમસ છે કે ખૂબ જ ફેમસ છે અને એ ખવામાને ખુબ જ રસ હોય છે અને આપડ વલસાડ વલસાડ સાઈડ મિત્રો જઈએ તો ત્યાં પણ મિત્રો આપણને જે આપણે ઊંધિયુ ઊંધિયુ ખાવા આપણને મળતું હોય છે એમાં પણ આપણને ખૂબ જ રસ હોય છે કારણ કે ઊંધિયું એ ગુજરાતમાં ખુબ જ ફેમસ છે અને એ ખાવા માટે ઘણા બધા દૂરથી લોકો આવતા હોય છે અને મમ્મી ન હાથ રિરન મિત્ર રસોઈ એ મત્રોક્યારે પણ ન ભૂલવું જોઈએ એટલું સરસ હોય છે કે ખૂબ જ સરસ હોય છે મિત્ર. તું તમે પણ તમારા ઘરમાં થતી જે રસ એ વિશે થોડું માહિતી આપશો
હા મિત્રો તો આપણે વાત કરી તે રસોય તો આપડા ના ના વસ્તુ બનાવી આપડા ઘરમાં તો રોજ રસોઈ નવી નવી પ્રકારની બનતી હોય જેમ કે કોઈ દિવસ દાલ ભાત શાક કોઈ દિવસ પુરી શાક કોઈ દિવસ શ્રીખંડ પુરી એવી અનેક બાબતો અનેક અનેક વસ્તુઓ અને વાનગીઓ બનાવામાં છે એ એક એવું આપડે એવું માનીએ કે એક ખોરાક છે એ કળા દરરોજ અલગ અલગ પ્રકારની બનતી હોય આપડે અનેક લગનોમા જોયે છે અનેક હોટલોમાં જોયે છે નવા નવા અનેક અલગ અલગ પ્રકારના વાનગીઓ બનાવતા હોય છે તો મિત્રો એક એવું બની જાય જેને આપડે જાણીય જ અમારા જો ઘરમાં બનતું હોય તો અમારા મમ્મી જ બનાવે કોક દિવસ હું બનાવું લાખવાનું ભૂલી જાઉ તે લાખવાનું ભૂલી જાઉ મારે મમ્મી બનાવે એકદમ ફેવરેટ બનાવે કે રસોઈ એક એવી મમ્મીના માટે તો એક એવી કળા બની ગયેલી છે કે બો જ એમના લાઈફ માટેની એક એવી મતલબ બહુ જ શાનદાર કળા બની ગેલી છે તો આપડે કેવા જઈએ કે જે આ અમુક
હા મિત્ર તમારી વાત ખૂબ જ સાચી છે પરંતુ મિત્ર આપણે હા મિત્ર
અને અનેક એવા મંદિરોમાં બી અનેક એવી રસોઈ બનાવતા હોય જે અમણા તમે અમણા જોતા જ હશો કે આ વરસાદને કારણે અમુક અમુક જગ્યાએ અમુક અમુક લોકો ફસાયેલા એ લોકોના માટે બી અમુક પોતાના ઘરમાંથી એ લોકો ના માટે ખાવાનું બનાવી આપતા હોય છે એવું અનેક સેવાનું બી કામ કરતા હોય છે એ એ લોકોના માટે એક કળાનું કામ કરીને બીજાનો જીવ બચાવીને એ લોકોને પેટનું ભરણ પોષણ કરે એ એક કળા છે તો મિત્રો આપડે એવી વાત કરીએ કે જે આ કળા છે એ કોઈ દિવસ છૂટવી ના જોઈએ બધાને આ શીખવા જેવું છે એ શીખવું જોઈએ અને ના આવડે તો પણ શીખવું જોઈએ આપડે જાણીએ છે કે આ લાઈફનું ખૂબ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે તો મિત્રો તમે આટલો બધો સમય આયપો તેના બદલ હું તમારો આભાર માનું છું